હલો. શું કરો છો મજામાં ને?
બધું મજામાં, તમે કેમ છો?
બસ સારું છે.
સારું છે. કેમ ચાલતુ શે?
બસ આ રહ્યા જો છોકરાઓને હવે સ્કૂલ નું હોમવર્ક કરાવતી હતી. છોકરાઓને શીખવાડુ. તો પડશે ને રોજે. ડિસિપ્લનમાં કેવી રીતે રહેવું ને રેગ્યુલર સ્કૂલ નું હોમવર્ક. ને બધું કઈ રીતે કરવું.
હા તે તો છે તો તમને હમણાં આજ. થી પછી અઢાર વર્ષ સુધી એજ કરવા પડે.
હા એટલે બાળકોને એ બધું શીખવાડવું પણ જરૂરી છે, ને આપડે પોતે પણ એ વસ્તુ કરવી જરૂરી છે. કેમ કે ડિસિપ્લિન વગરનું. જીવન એટલે એકદમ આદત વગરનું ખરાબ આદત વાળું કહેવાય.
છે ડિસિપ્લન બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના ટાઈ પે. તમે જો ડિસિપ્લનને બહરી વાત કરી આ ડિસ ડિસિપ્લિન ટોપિક ઉપર આપડે વાત કરી શક કે આજે
હા, હા આ.
ઓકે તો આ ડિસિપ્લન માટે તમારું હૂબ કે એમ છે પેલા તમે પૂક કહી દો પછી મેં કેવા તમારૂ શું છે ડિસપ્લન તમારું શું કહેવાનું શે છે.
હું તો એટલું જ કેહેવા માંગીશ કે ડિસિપ્લિન જો આપડા શરીર માં હોય ને તો આપડે એ એ આપડા જીવનમાં હોય ને સોરી
હમ્મ, એજ મેં કેવું છે શરીરમાં
આમ સોરી. હા મારે આજ છોકરી ના હિસાબે બોલાઈ ગઈ. આ એટલે ડિસિપ્લિન એ બધી રીતે આપડા શરીર માટે પણ જરૂરી છે કે રેગ્યુલર આપડે જમવું અને રેગ્યુલર પાણી પીવું એ પણ એક ડિસિપ્લિનમાં જ આવે છે. એ પણ આપડા શરીર માટે પણ જરૂરી જ છે અને આપડા જીવન માટે પણ એટલું જ જરૂરી છે. જો શિસ્ત આપડા જીવનમાં હોય ને તો એ એનાથી આપડે સફળતા સુધી પહોંચી શકીએ છીએ. કારણ કે જો
હિ, હા બોલો ને
હા, કારણ કે આપડે જો કોઈ પણ સફળતા પાસે પહોંચવું હોય જેમકે આપડું કોઈ લક્ષ્ય હોય તમે હું કહું કે મારે અગર ટીચર બનવું છે અથવા મારે ડોક્ટર બનવું છે, તો એના માટે મારે રેગ્યુલર પ્લાન્ટથી વાંચવાનું અને જે સીસ શુ પ્રમાણે મારે રોજે એનું પાલન કરીને જો હું એમાં ચોક્કસ ધ્યાન આપીશ તો હું જરૂર ડોક્ટર બની શકીશ
હા, એ તો છે તમે એક એક્ઝામ્પલ આપ્યુંય તો મારી વાતમાં એક્સેપ્ટ કરું જે ડિસિપ્લન એટલે મારેજ થી તો એમ છે કે તમે ડિસિપ્લિન તમને એમ તમારે કોઈના હાથે વાત બી કરો ને તે ડિસિપ્લિન જોઈએ તમને, તમે ડિસિપ્લિન ડિસિપ્લિન હોય ન તમારા અંદર તમે કશી ભી જાઓ તો એમ તમને એમ કેવાય કે હા ભાઈ આ ભાઈ હારાજ છે મારા હિસાબથી એમ છે કે ડિસિપ્લનને રેવાથી, આપણાથી બોહ બધું કામ જે હોય ને તે લોકો ભી આપને હેલ્પ કરે એને લોક કો એમ બી કે કે ભાઈ આ સારું છે ને સારું કામ આપે ને ડિસિ કેમ કે જે તમે ડિસિપ્લિન નહી હોય ને તમે આડ આવરી રીતે વાત કરો કે છે કે છે એ એમત એમ જ વાત કરો ને તમાર અંદર ડિસિપ્લિન હોય ને તમારે કોઈ બી કોઈના બી હાથે તમે વાત કરો તો તમે એમ વાત કરો ડિસિપ્લિન હાથે તો કોઈને બી એમ લાગે કે આ ભાઈ સારું છે એ છે ન વાત માટે એં કીધું પછી આપણે કામ માટે જોઈ કઈ બી વસ્તુ માટે જોઈ ડિસિપ્લિનથી કરવાનું મારે બવ હારો વાત કેવાય.
ના. ના. તમે એકદમ બરોબર વાત કીધી ડિસિપ્લીન છે, જે આપણી વાતમાં પણ હોવું જ જોઈએ તમે જેવી રીતે કીધું કે આપડે કોઈ નો આદર કરવો જેમ કે, લેડીસ સાથે કેમ વાત કરવી આપડાથી મોટા વડીલો સાથે કેમ વાત કરવી આપણાથી નાના વ્યક્તિ સાથે કેમ વાત કરવી અને અમુક જગ્યાએ તો આપણે જોઈ રહ્યા છીએ કે આજકાલ યુવા જે પેઢી છે આજની એ લોકો જરા પણ ડિસિપ્લિનનું ધ્યાન રાખતા નથી, અમુક જગ્યાએ જે ન બોલવાના શબ્દ બોલતા હોય છે, એ પણ એક ડિસિપ્લિનનો ભાગ છે, જો આપડે જાહેર જનતાની વચ્ચે પણ ખરાબ શબ્દનું આપડે આં યુઝ કરતા હોય તો એ એક ડિસિપ્લિન ના કેહેવાય આપડા
એ તો વાત તમારી સાચી છે, કેમ કે ડિસિપ્લિન ની હોય ને તો એ લોકો નિયમોને આદર્શોને એ બધું પાલન નહી કરે એ બધું પાલન કરવા જરૂરી છે. પેલા તો
હ એટલે હા, એટલે શિસ્તબદ્ધ જવ યુ ને એ આપણા માટે આપણી પર્સનાલિટીને પણ સારી કરે છે કે, જો એક ડિસિપ્લન વાળો જે માણસ હશે તો એની લોકો સન્માનથી જોશે અને એને બીજાને પણ કેવી રીતે એને સન્માન આપ વુ એ પણ એને ખ્યાલ હશે
એ તો છે કેમ કે તમે પેલા કીધું ને કે કઈ બી સફળતા જુએ તો બી ડિસિપ્લનમાં રહીને જ કરવા પડે, કેમ કે ડિસિપ્લનને આપડે, હુ કેહેવાય તે
યાદ નથી આવતું, ડિસિપ્લન તમને એ જૂએ તમારા અંદર કે ભાઈ તમે કઈ વસ્તુ કરો તો, એમ કરો કે તમે એમાં સક્સેસફુલ થાવ, જે તમે ડિસિપ્લિન થી કરો તો એ મારા હિસાબે તમે જે કીધું કે તમારી વાત સાચી છે કે કોઈ બી વસ્તુ તમે ડોક્ટર બી બની શકો, તો મને લાગે આ વાત તમારી સાચી છે, કેમકે તમે ડિસિપ્લિન થી કોઈ બી વસ્તુ કરે તો કોઈ બી તમે સક્સેસ તો આવવાનું જ છે.
હા. એટલે આજે પણ ઘણા પરિવારોમાં પણ તમે જોયું હશે, અમુક જે જે લોકો બધા સાથે રહેતા હોય એક કુટુંબમાં એ લોકોમાં તમે જોયું હશે કે એ લોકોનો જે ઘરમાં જે રૂલ્સ હોય એટલે ડિસિપ્લિનનું મૂળ કારણ ત્યાંથી હોય છે. કે એમાં એક નિયમો હોય છે એ નિયમોને ચોક્કસ રીતે પાડવા એ એક ડિસિપ્લિન જ છે.
તો છે ડેને ડિસિપ્લન આપડા આવે આપડા મા બાપ થી જ આવે મા બાપે જ આપે એ જેવી રીતે તમે તમારા બાળકોને એ લોકોને સમજાવો એવી રીતે એ લોકો મોટા થઈને તમારા હાથે વર્તાવ કરવાના છે.
હા એટલે મેં કીધું ને કે આપડે ફેમિલીમાં પણ આપડે જે અમુક રૂલ્સ હોય છે કે મોટા સાથે કેવી રીતે વાત કરવી ઘરમાં આવ્યા પછી બહાર નહી જવાનું રાત ના સમયે બહાર ની જો આ બધા ડિસિપ્લિન જરૂરી સમય સુઈ જાવ.
જેને મોટા મોટા મોટા માણસો હાથે કે રીતે વાત કરવાનું ને કોઈના બી હાથે વાત કરવાનું હોય તો એક ડીસી પ્લીનમાં ભલે થી કોઈ નાળલો બી હોય ને કોઈને એમ મદદ જુએ તો બી એક એ બધું એમ જ કેહેવાય કે સિસ્ટમેટિક ને એ બધું. બો પ્રેમથી તમે કેવી રીતે કોઈ હેન્ડલ મેટર કઈ રીતે હેન્ડલ કરો એ બધું મે બધું ડિસિપ્લનમાં જ આવે.
હા એટલે એના થકી આપડે કોઈ પણ માણસને આપડે એનું અપમાન ના કરી જો જો કોઈ આ હા કે આપડે જો ડિસિપ્લીનમાં હશું ને તો આપડે કોઈનું અપમાન નહી કરી શકીએ. આપડે પણ સન્માન મેળવીશું. અને બીજાને પણ સન્માન આપ પી શું.
એ તો તમારી વાતથી મે એગ્રી કરું આ વાતથી તો કેમ કે પેલા તો આજ છે. કે આ જીવનમાં આપડે ચાર લોકો જ છે હાથે રેવા વાળા અને બધા. પણ એના એમના હાથે તમને ડિસિપ્લનમાં રહેવાનું બધા હાથે એમના રહેવાની. બધા હાથે જેટલા બી તમે લો કો હાથે ફરે એટલે ડિસિપ્લનમાં રહો કાલ ઉઠીને તમને કઈ જરૂરત પડે તો એ લોકો બી આવ આગળ આવે તમે એ લોકો બમી સુધી એથી વાત કરો તો પછી તમને એમ બધ લોકો એમ કે કે તમને મદદ પડવામાં આવું પછી કોઈ આવે જ ની પે.
હા હા.
તો છે.
હા બાકી આપડે રોજિંદા જીવનમાં પણ જોઈએ કે આપડે ડિસિપ્લિનનું ઘણું બધું ધ્યાન રાખ ખવું પડતું હોય અમુક અમુક જગ્યાએ આપડે જોતા હોય કે ખરાબ વર્તન થતું હોય કે અ જ્યાં અમ બધા લોકો સા થે રહેતા હોય તો અમુક જગ્યાએ એવું થતું હોય કે જે ડિસિપ્લિનમાં ના હોય જે માણસને એટલી શિસ્તબદ્ધ ના હોય તો એ ઘરમાં અમ જેમ મન ફાવે એવું વર્તન કરતું હોય છે એના કારણે શું થતું હોય કે ઘરમાં ઝઘડાઓ થાતા હોય અને એકબીજાનો મન મળતું નથી હોતું વાત કરવાનું ત્યાંથી બંધ થઈ જતું હોય છે અને કુટુંબ વેરવિખેર થઈ જ તુ હોય છે એટલે મારું એ પણ માનવું છે કે જો આપડે ડિસિપ્લનમાં હોય ને બાળકોને પણ ડિસિપ્લીન કરતા શીખવાડવું જોઈએ આપડે કઈ રીતે ઘરમાં વ તમે કરવું એનું. જીવન કઈ રીતનું હોવું જોઈએ.
એ તો વાતથી તમારી તમારી વાતથી મે એગ્રી કરું કેમ કે લાઇફમાં ડિસિપ્લિન હોવી જોય પેલા તો કેમ કે આજના ટાઈમ પર તમે પેલા એ બી કીધું કે આપણેે આજના ટાઈમ પર લોકો, છોકરીઓ બી એટલું બધું વસ્તુ એમ કહી દે, જય્યારે હંભે કઈ દે એમ ગાર્ડ આપે એ એ લોકોનું એમ ડિસપ્લન એમ લાગે કે એ લોકોને ડિસિપ્લિન છે, પણ એ લોકો એટલું બધું એવું વાત કરે ને કોઈને બી એમ હમજ પડી જાય કે એટલો કેવી રીતે ડિસિપ્લિન આપ કોઈ આમ
હા, એટલે એ પણ તમારી સાચી વાત છે આપણી વાણીમાં આપણા વર્તનમાં બધી રીતે ડિસિપ્લિનનું હોવું ખુબ જરૂરી છે
હમ્મ, એ તો તમારી વાત હાચી છે. કઈ બી વસ્તુ કરવાનું હોયને તો ડિસિપ્લનથી જ કરવા કેમકે એ આપ સ્ટડી એક આ નોર્મલ એક્ઝામ્પલ લઈ લે સ્ટડીનું કોઈ કોઈ એમ હું કરે કે એક્ઝામ આવે તો જ સ્ટડી કરે. ને એક્ઝ ઝામ પછી કોઈ ઘરના ઘરના વાળા કોઈ કે કે જે સ્ટડી કરતા એ લે ના હાંબે સ્ટડી કરે એ એવા બી બહુ બધા હોય પણ પર એમ ડિસિપ્લન હોય ને કોઈ ના તો એ લોકોને ખબર હો કે દિવસમાં બે કલાક ને એક કલાક ભ ભનવાનું છે જ. એમ બી છે બહુ બધા તો
હા, એટલે આપડે પણ બ બાળકોને અહ રેગ્યુલર જો ટાઈમટેબલ વાઈઝ કે એમાં સમય નું પાલન કરવું એ પણ એક ડિસિપ્લિન જ છે. આજકાલ અહ કોઈને વેલું ઉઠવું ગમતું નથી સમયસર જમવાનું લે તા નથી સમય સર ઊંઘ લેતા નથી. એના એના લીધે હેલ્થ પર કેટલી બધી અસર પડે છે. જો આપડે સિધ્ધો સિસ્થ બત્રીસે અહ રીતે આપડે જીવન જીવીશું ને તો આપડે હેલ્થ પર સારી રીતે રહેશે અને કોઈ બી મારી આપડા પાસે આવતા પણ થોડુંક આપડે બઉ બીમાર નહી થઈ શકીએ.
હેલો હા તમારી વાત હામબર ડુ આ વાત થી મેં એગ્રી ભી કરું કેમ કે મેં ડિસિપ્લિન ભી ફોલો કરું આકે મેં એટલું બ એટલું કરતો નથી નથી કરતું કા કોઈ કેને મારે બહુ ફોલો કરું ને આથી મારી એમ બોલો કોના કેવા કે વાંકડી ને તમારી આ વાત પર મેં એગરી બી કરા.
હું તો એટલું જ માનું છું કે એક માણસ જે ડિસિપ્લિન અહ ધરાવતો હોય ને એને કઈ બીજું આગળ કહેવાની જરૂર જ ના પડે અમુક જગ્યા ઇન્સાન માં એ પોતે જાતે મળવતો હોય છે.
હા એ તો છે એ તમારી વાત તે મે એક્સસપ્ત કરું તમારી વાત અને તમારી આ વાત પર મને વાત કરવામા બોઓ આનંદ આવ્યુ બોઓ મજા જ આયુંવું અને સરસ લાગ્યો તમારો ખુબ ખુબ આભાર
હા ભલે ત્યારે આવજો
થે